હલો હલો. . . હલો. હલો અવાજ આવે છે, જય શ્રી કૃષ્ણ. હલો બોલો અવા જે શ્રી કૃષ્ણ. હલો.
હલો.
હા અવાજ આવે છે?
હા.
જય શ્રી કૃષ્ણ.
. હા.
હલો.
અવાજ આવે છે.
આવે છે? હા શું કરો છો?
મજામાં, તો હું ક્યાં કરું છું?
બસ કઈ નહી આજે હું એના ડિજિટલ ટોપિક વિશે વાત કરવા માંગુ છું. અ ડિજિટલ ટૂલ્સ છે, ને એના માટે
હા હા.
આપણે જોઈએ તો ડિજિટલ આજકાલ બહુ જ વપરાશમાં આવી રહ્યો છે. અ ડિજિટલ ટૂલ્સ એ પણ આપણા કોઈ પણ કામ માટે બહુ જ મહત્વના ટૂલ સાબિત થઈ રહ્યા છે, એના થી આપણું જીવન બહુ જ સરળ બની રહ્યું છે.
બિલકુલ બિલકુલ.
બીજું?
હા હા. એક મિનિટ અ
હા હા ચાલુ જ છે બોલો આજના આધુનિકમાંલ મહો ભાગ બની ગયો છે બાઈ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ ઓનલાઈન એપ્લિકેશન અને વિભિન સોફ આપ રો કાર્યોને સરળ અને ઝડપી બનાવે
ડપ બનાવે છે, હ આપણા યુગ ટેકનોલોજી ટૂલ્સ કમ્યુનિકેશન ટૂલ્સ માટેના સાધનો ઉદાહરણ તરીકે મોબાઈલ ફોન વોટ્સઅપ
ઇમેલ વીડિયો કોલસિ ગૂગલ નેટ અને સોશિલ મીડિયા તથી આપને દૂર
બિલકુલ સાચું કહો છો તમે પણ તમારી અવાજ બહુ જ કટી કાપીને આવે છે. એકદમ સંભળાતું નથી સારી રીતે પકડો ફોન હલો.
ડિજિટલ ટૂલ્સના કારણે વિદ્યાર્થી પોતાના સમય પ્રમાણે અભ્યાસ કરી શકે છે જો કોઈ પાઠ ફટો સમજાવ ન હોય તો તે વીડિયો ફરીથી જોઈ શકે છે. ઓનલાઇન ફીજ અને ટેસ્ટથી પોતાની તૈયારી સાચી શકે છે. આ રીતે ડિજિટલ ટૂલ્સ શિક્ષણને સરળ આકર્ષક અને ઉપયોગી બનાવે છે.
બિલકુલ સાચું કહો છો તમે ડિજિટલ ટૂલ્સ આપણા શિક્ષણ ક્ષેત્રમાં તો ખુબ જ મહત્વનું સાબિત થયું છે. વિદ્યાર્થીઓ માટે આ બહુ જ મદદરૂપ છે અને એની સાથે સાથે વ્યવસાયમાં પણ ડિજિટલ ટૂલ્સ નું મહત્વ વધતું જાય છે. ઓનલાઈન માર્કેટિંગ ડિજિટલ પેમન્ટ એકાઉન્ટ એકાઉન્ટિંગ સોફ્ટવેર અને વિડીિયો મીટિંગ જેવી સુવિધાઓ વેપાર ને વધુ સક્ષમ બનાવે છે. નાના વેપારીઓ પણ હવે ડિજિટલ માધ્યમો દ્વારા પોતાના ઉત્પાદનોને વિશ્વભરમાં વેચી શકે છે. ઓર બીજું જોઈએ તો કેટલા બધા એવી ટૂલ્સ છે. જેની જાણકારી આજના જ
જ્ઞાન વધારવા માટે પણ આપણે અ ડિજિટલ ટૂલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે
દૂરદરાજના વિસ્તારોમાં સહેલા લોકો માટે ડિજિટલ હેલ્થ સર્વિસ ઘણી ઉપયોગી છે ઘણી વાર નાના પ્રશ્નો માટે ડોક્ટરને રૂબરૂ મલવા જવા કર તા ઓનલાઈન માર્ગદર્શક મળી શકે છે પરંતુ ગંભીર બીમારી અથવા આપ તત્કાલીન પરિસ્થિતિ માં ડોક્ટરની પ્રત્યક્ષ સલાહ લેવી જરૂરી છે.
એ તો તમે બિલકુલ સાચું કહો છો તમે અને એની સાથે સાથે કૃષિ કરમાં ખેડૂતો હવામાનની આગાહી બજારના ભાવ અને નવી ખેતી પદ્ધતિઓ વિશે મોબાઈલ એપ્લિકેશન દ્વારા માહિતી મેળવી શકે તેનાથી ખેતી વધુ આધુનિક અને ફાયદાકારક બને છે.
કિસાનો માટે પણ ડિજિટલ ટૂલ્સ ઉપયોગી છે હવામાનની માહિતી બાજાર હ ખેતીની નવી પદ્ધતિયોગી જાને ખાસ કરરને માહિત સરકારી યોજના બાબતી માહિતી દ્વારા મળી શકે છે કિસાનોએ યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈ શકે છે. ડિજિટલ ટેકનોલોજી ખેતીને આધુનિક બનાવામાં મદરરૂપ છે.
બિલકુલ સાચું કહો છો તમે આપડે જોઈએ તો, ડિજિટલ ટૂલ્સ એવા સાધનો છે. જે ટેકનોલોજીની મદદથી આપણા કામને સરળ ઝડપી અને અસરકારક બનાવે છે આજના સમયમાં શિક્ષણ વ્યવસ્થા કૃષિ આરોગ્ય અને મનોરંજન જેવા દરેક ક્ષેત્રમાં ડિજિટલ ટૂલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક મહત્વના ડિજિટલ ટૂલ્સ છે. જેમનો ઉપયોગ કરીને આપણે આપણું જીવન સરળ બનાવી શકીએ છીએ. સ્માર્ટફોન, કમ્પ્યુટર અને લેપટોપ, ગૂગલ ડ્રાઈવ ઝૂમ અને ગૂગલ મીટ વોટ્સએપ ડિજિટલ પેમેન્ટ એપ કેનવા આ બધાનો ઇસ્તેમાલ કરીને આપણે ઝડપથી જવાબદારી પૂર્વક જ્ઞાન મેળવી શકીએ છીએ. સ્માર્ટફોન દ્વારા આપણેે ફોન મેસેજ ઇ ઇન્ટરનેટ ઓનલાઈન અભ્યાસ બેન્કિંગ અને ખરીદી જેવા ઘણા કામ કરી શકીએ છેએ. કમ્પ્યુટર અને લેપટોપ એનો ઉપયોગ કરીને આપણે દસ્તાવેજો બનાવવા માટે ડેટા સંગ્રહ કરવો પ્રોગ્રામિંગ ડિઝઇનિંગ અને ઓનલાઈન મીટિંગ થઇ શકે છે ગૂગલ એનાથી આપણે ફોટો દસ્તાવેજો અને અન્ય ફાઇલોને ઓનલાઈન સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકીએ છેએ. અને જરૂર પડે ત્યારે ક્યાંક એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ ઝૂમ એન્ડ ગૂગલ મીટિંગ આનો ઉપયોગ કરીને આપણે તાલીમ અને કાર્યક્રમો સરળતાથી યોજી શકીએ એ છે. વોટ્સએપ એ તો તમને ખબર જ છે કે બધા જ લોકો એનો ફો ફોટો કાઢવા માટે સંદેશો પછી વિડીયો અને દસ્તાવેજો ઝડપથી મોકલવા માટે બહુ જ સારું એક સાધન છે. ડિજિટલ પેમેન્ટ એપ એનો ઉપયોગ કરીને આપણે પેમેન્ટ એપ્લિકેશનો દ્વારા રોકણ એક સ્થાનથી બીજે સ્થાન પૈસાની લેવડ દેવડ કરી શકીએ છીએ કેનવા પોસ્ટર આમંત્રણ પત્ર પ્રેઝન્ટેશન અને સોશિયલ મીડિયા ડિઝાઇન બનાવવા માટે ખુબ જ ઉપયોગી છે. આ પ્રકારે આપણે ડિજિટલ ટૂલનો ઉપયોગ કરીને સારી સમયની બચત કરી શકીએ છીએ.
પરંતુ ડિજિટલ ટૂલ્સ ના થોડા નુકસાન અથવા જોખમો પણ જે મોબાાઈલો નો વધારે ઉપયોગ કરવાથી
સાચું કહો છો તમે અ ડિજિટલ ટ્ટૂલ ના બહુ નુકસાન પણ છે, પણ આપણને વિચાર કરી પછી જવાબદારી ઉપયોગ કરવો જોઈએ, ચાલો તો તમે પણ તમારો ખ્યાલ રાખજો. જય શ્રી કૃષ્ણ
હ સવદ
હમ.